હાલો
હલો
હ
હાવા તમારો આવે હે
એમ એમ શું કરી રહ્યા છો? આ કઈક અવાજ આવે છે. હા બસ અમે હાલ તો હું પાટણ જવાની તૈયારી કરું છું કોલેજ જવાનું છે ને એટલે.
કેમ
હા. અ તમે શું કરો છો?
અચ
તમારો અવાજ નથી આવતો. હા, હવે આવ્યો. બોલો, બોલો. હા આયો.
શું કરી
હા, હમણાં તો હું જે બી બી બી એ કરું છું, તે કોલેજ ચાલુ થઈ ગઈ છે. એટલે હવે કોલેજ જાવાનું છે આજે, એટલે હું તૈયારી કરતો છું. હવે, બટ બસ આવાની તૈયારી છે. શું?
તમે બસમા અપડાઉન કરતા
બસમાં
અચ્છ
હાઉસ અપડાઉન જ કરું છું જૂનાડી બસમાં જ
સવારે આવશો ક્યારે આવ
હવે, મહિના પછી એક મહિના પછી આવું જ.
એક મહિના પછી હા, એજ રેસો.
હા, ત્યાં જ રહું છું. તમારો અવાજ બરોબર નથી આવતો તમે કંઈક કરો ને.
હેલો.
તમારો અવાજ અટકાય છે.
હવે, આવ્યો?
હાલ તો આવે છે, પણ અટકઈ-અટકઈ ને આવે છે. હેલો.
હવે, આવ્યો મારો અવાજ?
હા, હા, આવે-આવે.
હા, તો તમે જી બી એની અંદર શું-શું હોય? આવે છે, તમે એવું ક
બી બી એમાં બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કેવાય એમાં જો ત્રણ વર્ષનો કોર્સ આવે. એમાં ત બી નેેશને માર્કેટિંગ ફાઇનાન્સ વિશે માહિતી મળે આપણને ઘણી બધી સ્કીિલ પણ મળે છે. આપણને આમાં માર્કેટિંગ વિશેષ. ઉકલ મળળે. જે તમે શીખો. તો તમને ફ્યુચરમાં. ઘણી કામ હોય. તે માત્ર નોકરી માટે નથી. તે. કામ આવતી પણ તમે જો. ભવિષ્યમાં જે તમારો સ્ટાર્ટઅપ શરૂ કરો ને. તેના માટે. કામ આવી શકે છે આ ખૂબ જ કામની સ્કિલ છે.
હ. સર કોલેજ કોલેજ છ ગઈ છે.
હા તમે કઈ બી એ કરતા હતા.
કરતો તો. બી એ પટે ગયું મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અે એમ. કરવાની ઈચ્છા છે જો એને જો સક્સેસ થઈ જાય તેમાં સારી નોકરી મળી જાય. નોકરી શિક્ષક નની કે જેમને મળી જાય તો નોકરી લઈ લેવી છે જે પ્રાઇવેટની નોકરી. રે તો પ્રઇવેટ લઈ લેવું છે. એમ કરીને જીવન જીતાઈ રહલ છે. હ.
આ તમારા કાગડા નો અવાજ આવે છે કઈક.
હા હા. હા એ તો અમે તો ગામડામાં રહીય છીએ તો અલગ અલગ અવાજ આવ ચ છે બાઈ.
જે બી બી આ કરો તેમાં તો જો પ્રાઇવેટ નોકરી જ મળે. પણ સારી કંપનીમાં મળે જો પે, સારી કંપનીમા મળે. તો સારું પ્લેસમેન્ટ મળી શકે છે, જોઈ એમ બી એ પછી જે બી બીએ પછી જે એમ બી એ બે વર્ષનું આવે તે કરીએ તું બધુ સારી કંપની મા નોકરી મળે. કારણ કે તે માસ્ટર ડિગ્રી આવે અને જે એમાં કોઈ ચો ચોક્કસ વિષય પર શીખવામાં આવે. હ.
બરોબર.
કઈ બેકગ્રાઉન્ડ ન અવાજ આવે?
હા તમારે જોણ તમે રોડ ઉપર ઊભા હોય કે જણે ગમે એ સાધનમાં જતા હોય, વાહનમાં એવો અવાજ આવે હોય છે.
હા હું હાલ છે ને બસની ભ વે વાત દોરો છો એટલે ઉવકો છો. અ તમે કદાચ બીબી એ લીધું હોત ને.
હા હા.
હા તો તમારે સારું રહત કારણ કે કે બી બીએ કર્યા પછી નોકરી મળવાના ચાન્સ, વધુ થઈ જાય છે.
હા તો પણ અમે જેમ છોકરાઓ બધા કોલેજ કરતા હતાય મમ્મી એ કોલેજ કરી નાખી. જે માહિતી એનો વિચાર હતો પણ આઈ ટી આઈ ના કરે અને જે કોલેજ કરી ના આવી છે. આઈટીઆમાં, ઘણા ફાયદા હોય જે જેનો અલગ, અલગ, જોબ મળે છે જેમ કે જે પ્રાઇવેટ જોબ હોય છે, જે કંપનીઓમાં જોબ હોય છે, જેમ કંપનીઓ આઈટીઓ વાળાને લઈ જ
હ એટલે એવું નથી, બતું પણ તમને જે તમને, આ લ આપશો શું થતો, હશે થોડો, થોડું.
હા, અમને અફસોસ થાય છે, કે જે માઇટી અમમે કરી નાખી હોત, તો હું આટલી કાળ નોકરી કરતો હોત ને સારે
હા, તમજ. સાજે
હા.
બીજું, તમે શું કરો છો? હાલે
હા, મેં બીજું તો હાલ, કરે છીએ અમે ખે કરીયે છીએ, પશુપાલનો કરીયે છીએ. જેમ કે ઘરનો વ્યવસાય હોય, એમ ધંધો એમ, ખેતરો વાવીએે છીએ. એ મારે એક દુકાન છે.
હ હું, આ આજે અમારે કોલેજ ચાલુ થાય છે.
હ, હા.
એટલે હમણાં જ, એક્ઝામ પ પછી વેકેશન પડ્યું તું એક મહિનાનું હવે કોલેજ ચાલુ, થાય સેમ થર્ડ એટલે આજે કોલેજ જવાનું છે. સીધું કોલેજ નથી, જવાનું કોલેજ કાલે જવાનું આજે મારે છે. હું, જે રહું છ. શું ત્યાં, જવાનું છે. ત્યાંથી. મારે બસપસ ઘટાવ, બસપસ ઘટાવું પડશે.
તમે ત્યાં જુના, ડડી સજ્જશો ને
હા જુનાડી--. જઈશું જુના ડસેર માસી નું ઘર છે.
હા હા તો હું કોને બાર વાગ્યા પછી બે ના ત્રણ ના ગાળા હું એ પણ જૂના દિશ ગ આવી ગયો છું. એ મારા મમ્માનુંું ઘર છે.
હા એવું એમ રેવાનું છે તમારે
હા વિચાર તો છે એક દિવસ રહેવાનું હા પછી જોઈએ છે કેવો સમય જેવો પ્લાનિંગ બને એ પણ મને રહેવાનું ત્યાં સેટિંગ થશે.
હા તમે કે્યામ આવો છો જુનાડીસાા.
મમ્માનું ઘર થાય છે કે જો લ મમ્મા ના ઘરે જ--.
અચ્છાછ મોને ઘેર ફરવા આવુંજ તેમમ. બરોબર બરોબર.
જુના ડડીસા જતા હશો તો મને ભેગા થશો.
હા તમે કોલ કરજો હું આવીશ બાર.
હા કોઈ વાત ન. હ.
બે વાગ. ત્યાંની બસમાં આવશો ને.
વિચાર તો એ બાઈક લઈને આવવાનો પછી જો જો બાઈક ના મળે તો પ આવરાય ના. એ પરમાણે બ.
ના ના બરાબર હવે તો સારું છે તમારે આગળ ભવિષ્યમાં શું વિચારશે.
ભાવષમાં તો આગળ વિચાર છે કે જેમ. ખેડૂત ખેતી કરે છે ખેતી કરી અને આગળ રોજગાર વધારીએ તો સારું હોય એમ જેમ કે આપણે નોકરી છે. ટમાં તો આખું જીવન ના ચાલ.
વાત સાચ મારે પણ ભવિષ્યમાં એવો વિચાર છે કે મેં બીબી એ માટે લીધું. ખાલી નોકરી કરવા માટે નથી લીધું મારે એક. વ્યવસાય કરવો છે બીબી એ કરીને બીબી એમાંથી જે હું શીખીશ તેને હું મારા વ્યવસાયમાં ઇમ્પ્લિમેન્ટ. કરી છે એટલે મારા વ્યવસાયમાં જે ધંધામાં ગતિ મળશે એટલે જે પ્રોફિટ પણ વધુ થશે. મને વ્યવસાય કરતો પણ આવશે. તે. અને જે હાલમાં જે માર્કેટિંગની ફિલ્ડમાં હું જે શીખીશ. ને આઈ પ્લસ માર્કેટિંગ. તેનાથી મારે માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ વધુ પ્રોફિટ થાય છે એ માર્કેટ ચેટીગ મારે બધુ પૈસા ઇન્વેસ્ટ પણ નહીં કરવા પડે ને વધુ પ્રમાણમાં પ્રોફિટ પણ થશે મારેએવીએફ
બબર ચાલે કોઈ વાંધો નહી પણ તમે ધઘો તો ચાલુ કરી શ ત કો છો મારે જે આઈટીઆઈ કરવાનો વિચાર હતો તો જે મા કરી ના શક્યો તો મારી બાજુમાં એક બેસ્ટ કંપની છે ત્યાં બાયો સએનજી છે ત્યા બાયો પમો સેટ થઈ ગયો હતોું અત્યારે મારું પચીસ કે ત્રીસ હજાર જેવો પગાર હતો તને સારું હું ખેતી મુ કરી શકું છ ને નોકરી બી કરી શકો બંને હું આારું કામભાળી શક પણ એ મારા કિસ્મત એટલા ખરાબ હતા કે હું એટલું આઈડિયાઈ ના કરી શક્યો
હા વાત સાચ એ તો બધું ભગવાને લખેલું હોય તે થાય કિસ્મત માં જે લખ્યું હોય તે થવાનું છે એમાં અફસોસ કરે પ થાય નની જો ઉદીહાલમાં તો વાત અરે એવો વિચાર છે કે હું ત્રણ વર્ષ બીબીએ કરીું રવ પછી હાલમાં મા એક પ્રોડક્ટ બનાવે છે તે બીબીએ પછી તેને ઓનલાઈન માર્કેટમાં અને ઓફલાઈન માર્કેટ સેલ કરવા ઈચ્છા છે હ હાલમાં તો તમે સોશિલ મીડિયા માર્કેટિંગ દ્વારા પબ્લિક કઈ રીતે પ્રોડક્ટો વેચે છે તમને ખબર જ હસે
હા અમને ખબર જ છે ઓનલાઈન કરીને જેમ કે સોશિયલ મીડિયા માધ્યમથી કરે તો તેમને સારી આવક થાય અને બજેટ બી સારું આવે અને તેમનો ધ તો ભી સારો વ્યવસાય અને સારી જગ્યા એ એ પ્રાપ્ત કરી શકે
હા જે હાલમાં જે સોશિયલ મીડિયાનોો ઉપયોગ થાય છે. તમે જોશો કે મારે એવું છે તો સોશિયલ મીડિયામાં જેમ કે ઇસ્ટાગ્રામ યુટ્યુબમાં એકાઉન્ટ પણ આવશે, પછી તેમાં જેમ ફોલોપર વધે પછી મારે, મારી પ્રોડક્ટ રિવ્યલ કરવી છે. નવી શરૂઆત તેનાથી એક તો સ જે માર્કેટિંગ થાય તે એને સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવાય. આ માર્કેટિંગ થી ઘણો બધો ફાયદો છે. હ છે જડ ભી આપણે પ્રોડક્ટ સેલ થાય તેનું પ્ર ત રણ પણ થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ આજના સમયમાં ખૂબ જ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કે કર્યો કે ભાઈ છે.
હા વાત સાાચી છે, હા તમે હાલ તો તમે ખેતી તે કરતા હસો ત પશુપાલન ના ક થાય હો.
હા હા ખેતી કે પશુપાલન નથી કરતું પણ અમારા જે, મમ્મી પપ્પા અમારા દાદા એક પાંચ વીખા જમીન છે તેમાં, હમણાં મગફળી વાવી છેએ અને પશુપાલન પણ કરીએ છીએ, છ સાત બેસો છે, રોજ ન ત્રીસ લીટ જેવું દૂધ થાય તે અમે ભરાવીએ ડેરીમાં, તેમાંથી અમે પણ ખર્ચો નીકાળી દઈએ. જે ઘણું બધું કમાય.
બરોબર.
હા, આમ હું તો નથી કરતો હું તો હાલ ભું છું, કોલેજ કરું છું એટલે અને એમાં મારો નાનો ભાઈ પણ ભણે છે એટલે, મારા મમ્મી પપ્પા કરે છે મારે પણ ત્રણ વર્ષ કોલેજ પટી જાય પછી પણ ખેતીમાં અને, ધંધા વ્યવસાયમાં જોડાવું છે. ઓ પ્રોડક્ટ સાથે સાથે પણ. ઘણું બધું કરવું છે. તમારે શું ઈચ્છા છે?
હા અમારે તો એવી ઈચ્છા છે કે અમે ખેત કરીએ તો બહ સારું લાગે, ખેતી નું કરીય છે જે ત્રણ મહિને એક સન લેવડ એવી બાર મહિને ની અંદર ત્રણ છે જનું લેવરા. જેમ એક સિઝન એસ સારૂ મળે સારી પ્રોડક્ટ, અમે લઈને વાપરીએે. તો મને સારી આવ કે પ્રાપ્ત થાય અને સારું ધણ પ્રાપ્ત થાય અને જેમ કે ખેતી માંથી જે સારું સારું જે લેવામાં આવે છે. છે અનાજ. એ અમને સારું મળી શકે.
હા હું શું કહું કે આપડે છે ને ઉધળ જે મુદ્ દર જમીન કોકની જમીન વાવાની, હવે તમે ત્રણ વર્ષ ત્રણ સીઝન લો તેમાં જમીન લો લો દસ મીગા જમીન લો બોર સાથે તો જેમાં તમારે દ એક લાખ રૂપિયા આપો. તો તમે ત્રણ સીઝન લો તો ત્રણ સીઝનમાં તમે જેટલો પ્રો પેટ કરો, એ ખૂબ વધુ થઈ જાય અને તમે તેને પૈસા પણ આપી દો અને પ્રોફિટ પણ, પોતાની જમીન વગર પણ ધંધો થઈ શકે છે.
હા વાત સાચી છે તમારી કેવી પડે અમારું એવું છે કે જે મમ્મી તેડ રાખવા જઈએ. તો તો સર સાદ આવે એ કોઈ બોલ તોરનુ બગાડ થાય તો અમે ન શનમાં આઇ. જેમ કે અમે પોતાની જમીન વાવીએ તો તો સારું થાય અને જેમ પોતાની જમીનમાં બીજાની જમીન ના થઈ ગાય અમે જે પોતાની જમીનમાં, જે સાણીઓ ખાતર જે